હેલો. જય શ્રી કૃષ્ણ. બસ બસ. બડિયા. તમે કેમ છો?
હું મજામાં છુ. શું ચાલે છે બીજું?
કઈ નઈ. બીજા તો કઈ નથી છે. બીજું તો કઈ નથી ચાલતું. એમ જ આપડે.
બેટા છે ન બ ઠીક અ હમણાં હમણાં બી અમારું ભી એવું છે કે બધા તુમ રજા અતી. ઘર ને બધાની અમે કઈ ફરવા માટે આવે
ફરવા માટે તો આટલે આપડા બાજુમાં દમણ છે. તો દમન જ જાય બધા એમ ફરવા માટે તો તો અમે ગેલા તા પછી જઈને આવ્યા બધું ફરીને તમારું કઈ એવું હતું કઈ પ્લાન વાન
પ્લાન નતું મારે હોમટાઉન આવાનું હતુ તો હું હોમટાઉન આવી તી એમના
ઓકે.
બીજું તો શું છે. કે આજે ફાધર્સ ડે હતું તો અમને ફાધર્સ ડે સેલિબ્રેટ કર્યું. આજે મોનિંગથી અમે પ્લેન રાખ્યું છે કે આજે ફાધર્સ ડે છે તો આ સેલિબ્રેટ કરવાના અચ્છા જ તો મારા ઘરે આવી ગઈ હતી હા તો શું અમને સરપ્રાઈઝ રાખ્યું. તો ગ રેસ્ટોરન્ટ મે. પાર્ટી રાખી દીધી કે બધા માટે કે ત્યાં ગયા ત બધા લોકો. ત્યાં ફાદરસ નું કેક કટ કરાવું. તોને એ મે સરપ્રાઈઝ થઈ ગયું હતું કે આ ઘણી બધી વસ્તુ છે. અને બધા એક દુસરે માટે. ફાધર માટે ભ કિચન વગેરે બધું લીધું હતું અને ગિફ્ટ લીધુંું. વઘરની બધી વસ્તુ હતી. અને બહુ સારું લાગ્યું મોર્નિંગ. અમે બહ સેલિબ્રેટ કરીએ છીએ આજે સવારથી બહાર ન ખાવાનું થાય છે. મોર્નિંગ અહીં બહારનુંું આવી ગયું હતું. તું અને આજે અમે રેસ્ટોરન્ટ જઈને આવ્યા પછી ડોમિનોઝ જઈને આવ્યા અ.
ઓકે ઓ. મ ખાવા જોુએ કેમ કે આપડે એું જોબ કરતા ર. કામ કરતા રહે પછી એકાદ દિવસ એવું આવે ને ફરવાનું કઈ ખાવાનું બહક જવાનું તો આપડ લાઈફમાં થોડુંકમ મજા ભી આવે.
આ તો છે જ કહો છું. તમે આખો દિવસ તમે જોબ. કદા હું પોતે વર્કિંગ છું બધા વર્કિંગ હોય છે આજના જમાનામાંં તો. પછી એમનું એક માઇન્ડ ફેશ નું. નથી થતું તમને બી ખબર છે. ત્યારે એ પ્લાન અમુક અમુ છોટ. તો મોટું ફંક્શન આવી જાય કોઈ સેલિબ્રેશન આવી જાય તો. જાય છે. આમાં તમારે સેલિબ્રેટ કરવાનું હોય બહુ. સારું છે. કે તમારું માઇન્ડ એકદમ એટલું હેટ. ગરે જ હશે ન આજ.
તો થોડુંક ફ્રી થઈ જાય માઇન્ડ આપડું ને ચાલતું ને ચાલતું રે સ્ટ્રેસ આવે ને એના કરતા એક વાર. કોઈ આવે ફેસ્ટિવલ આવે કોઈ આવે કોઈ વસ્તુ આવે ઘરમાં તો આપણો માઈન્ડ થોડોક ફ્રી થાય થોડક રજા આવે થોડ એમ.
હમણાં બી એવું છે કે અમે હવે હોમટાઉનસ રજા ખતમ થઈ ગઈ છે મારી બી હવે અમે. પાછું મારે જવાનું છે મારે ઘરે પછી હવે વિચાર કરશો હ એટલુ મન લાગી ગ્યું. ને ત્યાં બી કેવું ચ.
પછી જવાનું મન નહી.
મને નથી થાતુ જવાનુ પછી ત. કોલ આવે છે તમારે ક્યારે આવવાનું ક્યારેવા પછી એમનો છે પછી એમના તું મન લાગી જાય બધા સાથે સાથે સેલિબ્રેશન બુ થઈ ગયું છે અને માઇન્ડું રિલેક્સેશન એ થઈ ગયું અને પોતાની નીંદ અખી પૂરી કરી લીધી છે ઘણી બધી વસ્તુ થાય છે તમે જયારે વર્કિંગ હોવ છો તમેમે તમારા પર એક રિસ્ટ્રિકશન બહુ સારી ઘણી બધી જિમ્મેદારી ઓ હોય છે. તમે ન છોડી નથી શકતા તો જાય તમને ફ્રી થઈને આપણે હોમટાઉન ગયા હો ત તમને કોઈ રિસ્ટ્રિકશન્સ નથી અને તમે કોઈ ટેન્શન નથી
તમે એકદમ બિંદાસ ઉઠો ને બિંદાસ
અંદા થઇ જાવ છો ક્યારે તમને ઉઠવું છે ક્યારે શું તમને ખાવ છે તમે કઈ લીધી કોઈ ટેન્શન નથી થતી મારે તોમમ શું છે જે નજદીક આવે છે ને બે એક બે દિવસે મારે જવાનું છે. પછી મેનુ ટેન્સન થઈ જયું પછી આજે અમારે તો જવાનું છે પછી શું થશે પછી તમારે આ રો
પછી તમારી તમારી રૂટીનની આખી વાટ લાગવાની તમને ફટાફટ હવારમાં ઉઠવા પડે
ગુડ ટ્રેપ ગુડ હેકટીક થઈ જાય છે કે, એમનું ઘરનું બી કામ કરવાનું હોય છે.
હા, એ તો છે. પછી તમે બહારનું કરો ને પછી આવીને અંદરનું કરો.
તો પછી ડબલ થઈ જાય પછી આવો તમે પછી તમારે આની આઈને બી તમારે કરવાનું, પછી રાતે બી તમારે કરવાનું તો એટલું બધું હે્ટી ફુલ થઈ જાય છે પછી એમના માટે તમે સિક્સ મંથમાં એક રિલેક્સેશન તો બહુ જરૂરી છે. તમે જે રિલેકશશન લઈલો. પછી તમને એવું હેટિક થઈ જાય છે. નખ કાપે તો મને પ્રોબ્લેમ આવી જાય જ છે. પણ એવું છે કે હમે તો મે હું- તો એમ જ પ્રમાણે હું તો એમ વિચાર કરું છું. હું તો પોતે પોતાના માટે હવે વન કલાક નીકાલું છું. મારે જીમ જોઈન કરી લીધું છે પછી મારે શું છે કે, જીમ કરવાના જ છે.
ઓકે તમે જીમ જો તમે જીમ બી જાઓ તમે
પછી એનું હાઇટ ઠી છે તો તો ત્યારે બી હું જાઉ છું પણ ક્યાં ક્યાય શું થાય છે કે બઉ થાકી જઉું પછી મને લાગે કે આજે
એ તો છે થકી જાય એટલે મને જવાનું મન નહી થાય માર બી એવું જ છે મારો ભી એવો જ છે કે ક્યારે થકી જાવ તો નહી જ જાવ મે ભી એમ
પણ આમના શું થાય છે કે તમારે એક કલાક પોતાના માટે કાલવાનું બહુ જરૂરી છે જ્યાં તમે જાઓ ત્યાં દિવસ કોઈક દિવસ તમારી ઈચ્છા ન થાય તમે ન જાાવ કોઈ વાંધો નથી પણ તમે આખો દિવસમાં તમે એક કલવન કલાક તમારા માટે તમારા માઇન્ડની રિલેક્સેશન માટે નીકાલવું જોઈએ હવે એ મા તોટલું હેટિક થઈ જાય છે મોર્નિંગ ફાઇવ બજે સુધી ઉઠવાનું હોય સિક્સ બજે તમારે ઉઠવાનું હોય બધું કામ કરવાનું પછી તમારે ઓફિસ જવાનું પછી ત્યાંની તમારે રેસ્પોન્સિબિલિટી નિવાની પછીવાનું પછી તમારે બીજું કામ પછી તમારે જીમ જવાનું પછી ઘણું બધું એટલુ વસ્તુ હોય.
બોસ્ટ છે આપડે બોસ્ટ તમને લેડીસસ્ટ આપ તો એટલું બધું નહ કે અમને હું સવારમાં ઉઠવાનું રેડી થવાનું જોબ પર જવાનું આવીને પછી તમને હું જીમ જવાનું દોસ્તાર સાથે ફરવાનું એ તમારું પણ છે. આપડો એવું બધું કામ નથી તો છોકરા માટે છોકરાઓ માટે એટલો બધું સ્ટ્રેસ નથી તમને જેટલો સે લેડીઝ લોકોનો તો
હા લેડીઝને તો બહુ ઘણું હોય છે તમે ચાહે ગર્લ્સનું બી હજુ જોઈ લો ગર્લ્સ એવું કરે છે કે એમને બી બહુ હે્ટિક થાય એમની બી લાઈફ એવું ઈઝી છે કે ભાઈ આ જાય છે પોતેનું વર્ક ખાવાનું લે છે પીજીમાં તમે જો પીજીમાં જે ઘણા બધા રહે છે એમનું શું તોજે ટિફિન સિસ્ટમ કરી લે છે આજકાલ પછી એમને બી ઈઝી થઈ જાય છે. પછી જો લેડીસ ઘર ના હોય એમના માટે પણ હું કરું હેલ્થ એના માટે હું કઉ છું સિક્સ મંથ એવા ફરવા માટે તમારે જવાનું કમ્પલસરી ખરે
હા એક વાર સિક્સ બંધની તો વરસમાં તો એક વાર જવાનું જ કેમ કે. ફરવાની ફરવાની તો શું થાય કે આપણો માઇન્ડ જેશે ને બહુ ટાઈમથી એમ વર્કિંગ રે તો બહુ સ્ટ્રેસ થઈ જાય.
હવે જો હું પોતે મારું એક્સપિરિયન્સ છે એના ફિફ્ટીન દિવસ થઈ ગયા છે મને અંયા આવીને. ટુ દિવસ હું ફિફ્ટન દિવસ જવાની હતી પણ મે હું શું છે બે દિવસ હજી હું પોસ્ટપોન કરી નાખ્યું છે કે નહી નહી મને કોઈ કામ છે હું પછી આવવાની છું ટુ દિવસ. પછી કેમું ફિફ્ટીન દિવસ. મને પછી જયારે દિવસ આવશે ને કે ત આજ જવ. તમારું એું મન સેટ થઈ જાય છે નેછી તમે લાગે તો ને આજે તો તમારે.
હા એ તમે પછી જાઓ ને એના પછી બે દિવસ પછી તમે એમ જ સોચો બે દિવસ સુધી. ીધ કે ભાઈ ત્યાં સારું હતો ત્યાં જ મજા ન મજા આપતો.
હા આ તું બધું ત પણ એવું જ છે કે જે ભર. કે કોઈ આધ કામ માટેથી કામવાળી રાખી લે લે રાખી લઉં છું પછી પણ એ બી ઘણ બધો એલું બધું કામ નથી કરી શકતી જેવ આપણે કરી શકી. આ થોડું ઘણું કરે થોડું ઘણું સફાઈ નથી રાખતી. તમે થોડું બહુું મે આપી દો કરે એમું નથી. કે નહી કે તમને હેલ્પ થઈ જાય છે પણ ઘણા બધા કામ તો પોતાના લેડીઝ ઉપર હોય જ છે ઓફિસ ન ઓફિસ નું કામ બી હેિક હોય છે તમે ઘરે બી કરવું પડે તમે ત્યાં બી કરવું પડે છે એ ત બઉુ સ્ટ્રગલ છે. પછી ઠીક છે બાંધો નહીિ. સિક્સ મંથમાં તમારે માઈન્ડ નું ફ્રેશ કરી લેવાનું છે. જ તમાર માઇન્ડ રિફ્રેશ થઈ જાય ક બીજું નથી એટલે મારે તો એવું જ છે કે તમે ફિફ આ ગોવા જવાના અમને પ્લાન. ખબર છે એમને અગત મે બધા વિચાર કરીી મારા ફ્રેન્ડ સર્કલ બહુ મોટો છે. એમનું બહ પ્લાન કર્યું છે. કે મેથી. પોર ફેમિલી છે અને ફિફ્ટીન સે ટ્વેન્ટી બધા મિલીને બધા લોકો જવાના છે. પછી એમને શું કર્યું. તમે ફ્લાઇટ નથી કરવાના અમે ટ્રેન ચલો. કેમ કે બધા મસ્ત બધી બધા મસ્તી કરતા જવાના છે અનેના પછી અને મેમોરી. તમે આપણે કરશું એન્જોય કરશો ક્યાં શું પ્લેનમાં તમે જઓ અને થોડ ટાઈમે પહોંચી જાવ શું મતલબ છે. તો પછી અમે પ્લાન કરીએીએ બધા લોકો. મને ફોર્સ કરે છે પણ મારું શું છે કે મારું શું છુ્ટી નથી મા. વિચાર કરું છું પછી મને ફોર્સ કરે છે કે તમે જાવઓ છે. છે તમે ના નથી પડી શકતા આપણા બધા સાથે જવાનું હમણાં આ લોકો બી હરિયાણા જઈને આવ્યા છે હરિયાણા છ અને ઘણા બધા છે હિમાચલ જઈને આવ્યા છે. પછી હમને હું ના પાડી દીધી હું નથી જવાની. ત જવાનું માર જે રોસી છે એમને. પછી જો શું. ખબ કે નહી તમારે ગોવાનું પ્લાનરે ઈચ્છા થાય છે ગોવા તમારે એક વાર તો જવાનું છે મારો રહી ગયો હત પેલા બી પણ હવે જોશું છુટ્ટી મળશે નથી મળવાની રજા મને.
અમારો તો હું ઘરના બાજુમાં દમન છે તો અમને તો હું આપડે રવિવારે જઈએ એટલે અમારો તો ગોવા દમણ એક જ.
હા હા હા તમાને બી સારું માને સાંભ્યું છે દમણ અને ગોવા મતલબ બસ
હા દમણ એટલે બો હમણાં તો બો એડવાન્સ થઇ ગયું દમણ એટલું કેટલું એમ છે. કે બો બધા પબ્લિક આવે બહારથી ફરવા એટલે બીધા જાય બો બધું છે ત્યાં બો બધું એડવાન્સ બનાવ્યા. છે ક્રાફ્ટ ડ્રાઈવિંગ એ બ ધુ વસ્તુ આવેલું છે બ દુ અકરેટ કરવામાં આવ્યું છે.
પણ સારું છે છોકરા માટે એમ છે ને કે તમે જયારે તમારી ઈચ્છા થાય તમે બયા જાવ આપણા માટે બહુ એવું નથી એમને તો સોચ વિચારીને જવું પડે છે સિક્સ મંથ ચલે જવો કે આપને વન યરમાં જાઓ પણ તમારા માટે તો એ થ્રી મા તમાર ઈચ્છા થઈ કે તમે વાગી જાઓ.
એ તો અમે તો બો અમે તો બો અમને તો બો પ ટ્રાવેલિંગ કરવાનું એટલે બો અમે તો જતા જ રે કે મધ્યપ્રદેશ ચાલી જાય આપડે ઈન્દોર માં ઇન્દોરમાં બધું માર્કેટ છે સફારા માર્કેટ ને આપડે ઉજ્જૈનમાં બધું આપડે તો ફરતા જ ર અમે તો. અમે હું મારો દોસ્તા ન બધું ગ્રુપ છે બધું કોલેજ ગ્રુપ તો અમે હાજરે.
હા તો સારું છે પ તમે જો આજે ફાધર્સ ડે હતો પ તેં એટલા બધા ઘરના લોકો અમે જોયું તું રસ સ્ટોરન્ટ બધતા ઘણા લોકો તા ફાધર માટે શું શું કરતા હતા ગિફ્ટ લઈને આપતો હતો અને બુકે આપતો હતો કેક કટ કરતો હતો પછી એમનું થાય છે કે દિવસ પછી તમને ફાધર માટે કઈ તો કરવું જોઈએ. આ બઉ સારું છે ફાધર અને મધર તમારા માટે એટલું બધું કરીએ છે તમને પોતે ખબર નથી પડતી કે તમારા માટે શું શું આ ત્યાગ કર્યું છે શું શું કરે છે શું શું એમની રેસ્પોન્સિબિલિટી નિભાવી છે પ એમનું એક દિવસ આવે તો મને લાગે છે. એમનું એન્જોયમેન્ટ માટે બધા છોકરા છોકરીઓને એ બધું ક ન કાય તો કરવું જોઈએ છે.
એ તો વાત હાચી છે એવું એક વાર એ લોકોને બી એમ હારું લાગે કે ભાઈ એ લોકોનો બી એમ એને લોકને સેલિબ્રેટ કરતા છે અમે એ લોકો ને માન રાખે એમ એ લોકોને ભી લાગે.
લાગે છે પણ એવું શું છે ને આજે આજના સમાનામાં શું કે કે જ્યારે તમારા છોકરાને લગ્ન થઈ જાય છે પછી ત્યારેને કુછ ના કુછ ચેન્જીિસ આવી જાય છે. પણ તમારે એમ જ છે કે છોકરાને બઉ સમજવું જોઈએ કે તમારા તમારા મા બાપે તમારે કેટલું બધું મુસીબત તમે પાલ્યો છે પછી આ છો ઈ જયારે આવે છે ને તમે એને સમજાવી દેવાનું પછી અમારા મા બાપ છે જે તમે એમનું પહેલા ધ્યાન રાખવાનું છે પછી ઘરનું ધ્યાન રાખતું આ બધી વસ્તુ છે છોકરા પર ઘણી બધી વસ્તુ ડિપેન્ડ થાય છે. તમે પોતે બી એમા છું કે ભાઈ હું પોતે એવું નથી કરતી હું પો તેય તેં બહુ ધ્યાન રાખ. ખુ છું કે મારા મધર ઇન લો છે ફાધર ઇન લો છે નો મને બી એવું લાગે છે કે જે એમના માધર ફાધર છે મારા બી છે. અને મારા મધર ફાધર ને કોઈ એવી રીતે કરતો એ એવું લાગે છે એ બધા રીતે તમારે સુંચવું
એ તો તમારી વાત હાચી છે.
તો આના માટે મને આજે જ શું હતું ફાધર્સ જો હતું પણ મને એ લાગતું અમાં હામે અમે આખા મેરા ફાધર ના સન અને અમે ડોટર છે અને ઘણા બધા અમે આજે સાથે છે બધા લોકોધરધર શાદી પછી બ જાય છે કોઈ કાં છે કોઈ કાં છે પણ આજે દિવસ એવું હતું ને મને બો સારું લાગ્યું કે બધા એક જ સાથે છે. બધા બેઠે છે બધા બાતો કરશે એક કરે છે બઉ સારું લાગે છે. બાકી શું છ.
બાકી કઈ નથી
કઈ નથી બાકી એમાં જ છે કે તમે ફરવાનું ફેમસ છે કે તમે ફેમલી મેમ્બર સાથે ફ બ સારું લાગે છે ફરવાનું તો બ
હા એ તો છે બધા એ ખામ તો આવી જાય તો હું. બધું મેમરી બને બે ત્રણ દિવસ હાથે રહે તો એમ લાગે કે ભાઈ બધા હાથે છે. આપડે હું એકલા જ ર તો આપ આપને બી એમ લાગે કે ભાઈ બહ અલન રે તેટલે બહ એ લાગે લાઈફમાં એટલું એન્જોયમેન્ટ નહી એમ.
હા હા તો સારું છે ચાલો ઠીક છે પાછું કરી
કઈ નહી તમારા સાથે વાત કરવામાં બહુ હ આવાડ.
હા ઠીક છે.